હા અવાજ આવે શું કેવું કેમ છે ઘરના બધા સારા છે ને?
હા હું તો સારું છું તમે કેમ છો તમારા ઘરના બધા સારા છે ને?
હા એકદમ સરા છે, હાલમાં જે કોરોના વાયરસ આવ્યો તે એમાં અમે ઘણી બધી મુસીબતોનો‌ સામનો કર્યો પણ, હવે કોરોના આવીને બે ત્રણ વરષ થઈ ગયા છે અને હવે તો કોરોના જેવો લગન થયો હજુ, પણ અમે માસ્ક નવટો પહેરીએ છીએ પણ અમને સારુંવું લાગતું છે, તો અમારે અહીં છો કોરોના જયારે થયો હતો ત્યારે તમારે અં કેવી પરિસ્થિતિ હતી?
અમને તો ખબર જ છે કોરોના વખતે કેટલી ખતરનાક બીમારી હતી વાયરલ ફ્લુ જેવો હતો અને, બધા કેટલા બધા બીમાર થઈ ગયા હતા અને બધું કરફ્યુ લાગી ગયું હતું, તેનાથી અમારા કુટુંબને પણ ઘણો બધો અ અ થઈ ગયું તો અને ઘણી બધી લોકો બીમાર પણ થઈ ગયા છે, એમાં જ એક કિસ્સો છે કે અમારા બાજુમાં એક દાદા છે તેમના અચાનક જ તાવવા લાગ્યા અને ખાંસી લાવવા લાગી, અને જલન થવા લાગી પછી અમને ખબર પડ્યું કે તેમને કોરોના થઈ ગયો છે, તેના કારણે અમારે થી ઘરથી બાર પણ નઈ નીકળાતું હતું ને અમારે માસ્ક પહેરીને ચાલવું પડતું જેથી કરીને અમારો આખો ઈલાકો ક્વોરન્ટન ઝોનમાં રઝન થઈ ગયેલો હતો અને અમારાથી ઘરથી બહાર પણ નીકળ નહી હતું એથી અમને ઘણી બધી મુશ્કેલી થઈ હતી પણ પછી કે દાદા આપડે સારા થઈ ગયા છે, અને સારી એવી હાલત છે હાલમાં તો આપડે બધાએ રસી મુકાઈ દીધી છે, એટલે બધા એવા સારા છે અને સારી પરિસ્થિતિ છે, તમારી એવો કોઈ કિસ્સો થયેલો હતો કે
અમારે અહ્યા તો એવું બનવા બન્યું હતું એક વખત કે જયારે કોરોના આવ્યો હતો, ત્યારે એવી પરિસ્થિતિ સર્ જાય કે અમારે થી બહાર પણ નઈ નીકળ્યું અમે શું ગામડામાં રહીએ છીએ એટલે અમારે શું, થોડું ઘણું આમ તોમ એકબીજાની ઘરે જઈ જઈ આવતા હતા ને અમારે ખેતી હતી, અમારી ઘરે ગાય છે એટલે અમારે સાંજે દૂઢ ભરવા ડેરી સુટી જવું જ પડતું હતું અને અમે બાબત અંગે જે અમારે અં જે પોલીસ પોલીસ વાળા આવતા હતા તેમની સાથે પણ વાત કરી હતી કે ઘર ન એક સદસ્ય જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ માટે બહાર જઈ શકે છે અને એલું કે દુકાન પણ અમુક સમય માટે જ ખોલવાનો પરમિશ હતી અમારે અ જે શાળા કોલેજ બધ બંધ થઈ ગયું હતું, અને અમારા બાળકોને અહિયાં ઓનલાઈન ભણાવવાનો સરકારે નિર્ણય લીધો હતો, તે બાબત અંગે અમે ખુબ જ વંચિત હતા, કારણ કે અમને પ્રોબ્લમ ઘણી બધ પ્રોબ્મ સામનો કર્યો હતો કારણ કે અહીંયા નેટવર્કનો ખુબ જ પ્રોબ્લેમ રહે છે, એટલે અમે પહેલા પહેલા તો ગભરાઈ ગયા હતા કે અમે કેમ કરશું ને અમે કેમક ભણાવશું ને એક દસમામાં છે વિદ્યાર્થી જે બોર્ડ છે બોર્ડ ન તો અમે, તો પહેલા ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ પછી એ ધીરે ધીરે સરકારે મને અમે જે સરપંચને જણાવ્યું અને સરપંચે એ સરકારને જણાવ્યું અને અમારે ત્યાં ટાવર ઉપભા કરવામાં આવ્યા, અને નેટવર્ક સાર એવું પકડ્યું અને અમે અમે વિદ્યાર્થીઓને ભણાવ્યા અને કોરોના માં પણ વિદ્યાર્થીઓ સારા એવા માર્ક લાવ્યા, અને અમે ખુશ છએ હાલમાં તો અમારે અહીંયા કેવો બ બન આવું કઈ થયું હતું.
અમારે આવ કોઈ એવું, ખાસ એવું અસર નહી પડી હતી, કારણ કે તમને ખબર છે અમે શહેરી વિસ્તારમાં રહીએ છીએ અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને એવા છે, એટલે સારી રીતે એવા ઓનલાઈન ક્લાસ હતા તે બધા બાળકો શાંતિ થી લઈ જ હતા અને એવી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ તો આવી ન હતી પણ, એવું કહીએ કે તમારું તો એવુ ગામડું એટલે વધારે એવું, અસર નહીં થઈ હતી પણ અમારા શહેરોમાં તો એવું હતું, કે સવારના સવારના છ વાગેથી રાતના છ વાગે ક્વોરન્ટીન, અને રાતના કોઈએ બહાર નહી જવું, સવારના છ વાગ્યાથી કોઈ એક વ્યક્તિ બહાર જઈ શકે તમારી જેમ પણ તેને ભી કોઈ વસ્તુ લાવવાનું હોય, ત્યાં થોડ તેટલા જ સમય સુધી બહાર જવાનું અને પાછું આવવાનું. બધું કામ વર્ક ફોમ હોમ જ હતું ને, બાળકોને બધાને જ ઘરથી જ ભણવામાં આવતું હતું, તેમાં પણ અમ થોડી ઘણી મુશ્કેલીઓ પણ આવી હતી, પણ તેના માટે અમારા મેનેજ કરીને બધું પોતાના બાળકને ભણાવ્યા હતા, અને અમારું બાળક પણ બારમાની જ પરીક્ષા આપવાનો હતો તેનું પણ બોડ હતું, અને તેના સારા એવા માર્ક પણ આવ્યા છે, અને સારા એવું પાસ થઈ ગયું છે તમારા બાળકનું શું થયું હતું તેને સારા એવા માર્ક આવે છે, અને એનાથી કોઈ પણ પ્રકારની અસર પડી હતી કે નહી પડી હતી
હા મે દણાવી અસર તો ઘણી બધી થઈ હતી એના કારણે કારણ કે વિદ્યાર્થીઓને ફોન લઈ આપ્યા પડ્યો હતું અને ઘણી બધી મુશ્કેલીઓ હતો પહેલા પહેલા ફોન લઈ આપ્યો હતો ત્યારે એ લોકો વિડીયો ગેમ્સ અને ઘણી બધી ગેમ પ્રત્યે ગેમ જ રમ્યા કરતા હતા પરંતુ અમે એ લોકોને માર્ગદર્શન આપ્યું. અને એલોક ને વડળ્યા ત્યારે એ લોકો એ વાંચવા પર ધ્યાન આપ્યું અને એ લોકોના માર્ક પણ સારા આવ્યા કારણ કે ઘરમાંથી બહાર નય નીકળવાનું એટલે એક જ કામ હતું કે એ લોકો વાંચવા પડે કાં તો ફોન અમે એ લોકો ટાઈમ જ એવી રીત સેટ કરી આપ્યો હતો કે થોડા સમય માટે ગેમ રમો થોડા સમય માટે એ વાંચો. એમ ઘણો બધો ટાઈમ એ લોકો એજ્યુકેશન એટલે કે ભણતર પાછળ ખર્ચયો અને એ લોકોના સારા એવા માર્ક આવ્યા હતા અને અમે ખુશ પણ છીએ ને અમને ત્યારે એવું હતું કે અમે ખુબ જ ડરી ગયા હતા ગામડામાં કે વાયરસ કેવો છે એવ એવું તો શું છે આ વાયરસમાં કે હવા માથી ફેલાય છે. અને થાય તો સીધો માણસ નુ મૃત્યુ પણ રહી શકે છે એ બાબત અ ખુબ જ ટેન્શન મુકાઈ ગયા હતા તો અમે એના ઉપાય માટે ઘણી બધી એપ પણ જોયું હતું અને યુટ્યુબ ના માર્ગદર્શન હેઠળ અમે એવું જોયું હતું કે તેમાં છે ને તમારે એને ઘણી બધી ગાઈડલાઈન હતી. તેનું અમે પાલન કર્યું જેમ કે અ સવાર ઉઠીને અ ગરમ પાણી પીધું સવાર ઉઠીને પહેલા તો બધાએ કસરત કરી એકબીજાને સાહ સહકાર આપ્યો કસરત કરવાવામાં અને ગરમ પાણી પી અને સાંજ પડ અમે ઘરના ચક્કર પણ એટલે કે ઘરના અંદર પણ ચાલવાનું ચાલુ રાખ્યું અમે બેઠ્યા નહી અને કસરત પણ પૂરેપૂરી કરી એટલે અમને સારા એવા પરિણામ મળ્યું. તમે સુ કસરત ને એવી કરી હતી?
હા અમે પણ આય ગાઈડલાઈન દ્વારા ઉ યુટ્યુબ દ્વારા અમને બધ માહિતી. તિ મળી હતી તેમાં જ અમે ચક્કર ને મારતા અને ગરમ પાણીને બધું પીતા તેની સાથે સાથે કોઈ પણ બહારની વસ્તુ આવતું તેને પહે સાફ કરીને સે સેનેટાઈઝ કરીને પછી જે વસ્તુનું સેવન કરવાનું જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું અ વાયરસ ન લાગી જાય અને કોઈપ પ્રકારની બીમારી ન થાય બીજું એવું ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ બહાર જાય તેને ખાસ કરીને માસ્ક પહેરવું. અને આ એવું વધારે પડતું હોય તા હાથમાં ગ્લવ્સ પહેરવા જેથી કરીને કોઈ વસ્તુ આપણે પકડીએ તેના કારણે ઘરમાં એ પાછા આવે ત્યારે એ માસ્કને અને હાથના મોજાને કાઢી નાખવા જેથી કરીને ઘરમાં કોઈપ પ્રકારની બીમારી ન આવે. અને અ ઘરમાં કોઈ પણ બીમાર ના પડે એવી અમે ઘણી બધી ગાઈડ નું પાલન કર્યું હતું અને જેનાથી અમારા ઘરમાં કોઈ પણ બીમાર પડ્યું ન હતું. અને બધા એવા આપણે સારા છે સારી રીતે હસી ખુસી રહી રહ્યા છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અમે પણ બધા જ નિયમોનું પાલન કરેલું હતું પરંતુ એમાં અમને થયું એમ હતું કે બાજુના ઘરના જે હતા અમારા મોટા પપ્પા હતા તે લોકો બધા નિયમનું પાલન નહી કર્યું હતું અને એ લોકો એ જે વાયરસ હતુ તેને મજાકમાં લે તા હતા અને અમે તો કસરત ને એ કરતા હતા પરંતુ એ લોકો કસરત ને એવું નય કરતા. અને બહારનું ખાવાનું પણ એ લોકો ટાળતા નહી એ લોકો ગમે તેમ કરીને બારું લાવતા અને ખાતા એવું કરતા સારી પણ બહાર ફરવા નીકળી જતા દોસ્તા ખા ભેગા થતાને એવું થઈ જતું તો તેમાં એ લોકોને એ વાયરસ ફેલાઈ ગયા હતો કોરોના વાયરસ એ લોકો ના થઈ ગયો હતો ત્યારે તો અમે ખુબ જ ડરી ગયા હતા અને અમારા જે મહલ્લો છે અમાર ફરયું છે તેમાં પણ બધા ખુબ જ ડરી ગયા હતા કે અમારા સુધી પણ આવી શકે છે અમે પછી તો જે ઘરની બહાર નીકળતા હતા તે પણ ખુબ જ ચે ચેતવણી રાખી નીકળતા હતા. કોઈને નીકણ ના પડ અને બાળકોને પણ મળવા ના પ એમને જે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે મારા પપ્પા એને ખુબ જ મદદ કરી ત્યાં દોડ ટિફિન લઈ ગયા એ લોકોને જમાડ્યું અને એક જ ઘર ન પે સદસ્ય જઈ શકે તેમ અને ગમે ટમ પછી એ લોકો ઘરના પણ કસરત કરતા થયા અને ઘરનું ખાવાનું ચાલુ કર્યું એમ ઘણો બધા પ્રયાસો કર્યા અને એના છેલ્લે છેલ્લે અમે બચાવ્યા એના પપ્પાને અને સારું છે હાલમાં અને એ લોકો ખુબ જ અમાને માને છે કારણ કે અમે ઘણી બધી હેલ્પ કરી એ લોકોને અને એ લોકો કસરત પણ ખુબ જ કરે છે. અને અ એ લોકોને જણાવવી પડશે કસરત કરે છે અને સવારે રોટીને પાણી પણ ઘરેલૂ પાણી છે અને સવારે વહેલા ઉઠી આથી કોરોના વાયરસ નથી બે ત્રણ વરષ થઈ ગયા છે ને હવે તો બધું આવી ગયું છે બું બરાબર જ છે તો પણ એ લોકો હવાર ઉઠીને પેલા કસર કરે કરે છે ને અમારી ઘરના પણ કરે છે કારણ કે અમે અમારા પર જે વીતી છે તે અમે જાણીએ છીએ. તમારા પર શું તમને કે તમે કેમાં ક બધું મેનજ કરેલું?
આ બધું તમે જણાવ્યા પ્રમાણે અમે પણ બધા ઘરના કસરત કરના ખાસ કરીને અમે યોગા કરાવતા કારણ કે યોગા કોઈ પણ વ્યક્તિ કરી શકે વૃદ્ધ પણ કરી શકે અને જુવાન પણ કરી શકે અને નાનો કોઈ બાળક હોય તે પણ યોગા કરી શકે. તેથી કરીને દરરોજ સવારે અમે બધાને યોગા કરાવતા. અને જે વ્યક્તિ યોગા નહીં પણ કરતો તેમને અમને સંભળાવીને કહેતા કે પોતાનું શરીર સ્વચ્છ રહે તો પોતે આપણે તંદુરસ્ત રહેવું અને આપણી રોજ રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તેનાથી આપણે કોઈપણ પ્રકારની બીમારી ન થશે. અને કોઈપણ પ્રકારને ઈજારા થાય. તેથી કરીને કસરત કરવી ખૂબ જ જરૂરી છે તમે જણાવ્યા પ્રમાણે તમે બધાને કસરત કરાવી એ ખુબ જ સારી બાબત છે. અને તે દાદાઓ સારા છે એવું મને ખુબ જ સાભળમાં સારું મળી તેની મદદ કરી એ ખૂબ જ સારી બાબત છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને ત્યારે અમને ફાયદો એવું પણ થયેલો કે અમારી છોકરીને અમે ફોન લેેલો હતો એ લોકો એજ્યુકેનન આપે પરંતુ અમારે ત્યાં જે ગેમ બોર્ડ રમતા ઘણા બધા રમતા તો એ લોકોને ખબર ન કે આથી માર્ગદર્શન મળ્યું અમને તો ફોનમાં એટલું બધું આવડે નહીં. પણ એ લોકોએ ફોનમાં વધારે આવડતું હતું તો એ લોકોએ કેમ ને ખબર નહિ કે ચેનલ યુટ્યુબ પર કે ક્યા લાઈવ રહેવું કરતા હતા તો અ ત્યાંથી તો કતા હતા તો એ લોકોના ઘણા બધા ફોલોવર વધી ગયા ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલોવર વધી ગયા અને એ લોકોને સારા એવા પૈસા પણ આવા લાગ્યા. ત્યારે અમે એ લોકો અમને સમજાવ્યું કે અમે કોરોનામાં આલુ ઘરે બેસી નાશ શીખેલા આવું કરેલું તો એ પૈસા અમને મળેલા તો ત્યારે તો મેં પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો ચિંતા મુકાઈ ગયો હતો કે કોઈ પૈસા ચોરાય તો ન જાય કઈ આમ તોમ તો નહીં આપ માટે પરંતુ અમને જે ઉપલે અતિ એટલે અમારે જે કંપનીમાં જે કામ કરે છે તેઓ અધિકારીઓ જણાવ્યું કે આ ખુબ જ સારી બાબત છે યુટ્યુબ યુટ્યુબર બનવું ખુબ જ બાબત છે અને અમારા ફોલોઅર પણ સારા એ છે અને આજે અમારી ક્યારે સારી એવી પરિસ્થિતિ છે અને હું હવે કદાચ જોબ નહી કરું તો પણ ચાલી જાય તેવું છે અમારી પરિસ્થિ તીતી એના મળે ત સારી પરિસ્તિ તમારાં આયા બાળકો જે માર્ગદર્શનલું ફોન પરથી એજ્યુકેશન પૂરતું બીજું પણ માર્ગદર્શન મળેલું.
હ બીજું માર્ગદર્શન જેમ કે મારી મિસીસ હતા તે ઘરે એવું ખાવાનું સારું એવું બનાવતા અને સારું સારું બનાવતા ત્યારે એક દિવસ માર બાળક આવું ક કે આવ યુટ્યુબ નામની એક વસ્તુ છે જેના પર આપણે પોતાના વિડીયો મૂકીએ તો જણાવ એમ પૈસા મળે તો એક દિવસ મા વાઈફ ખાવાનું બનાવતી હતી ત્યારે મેં એનો ખાવાનો ના ટોટલ તરીકે એક વિડીયો મક્યો તેના પર સારા એવા વ્યૂ આવ્યા અને કમેન્ટ આવ્યા કે તમે બીજું એવું વિડીયો બનાવો જેથી કરીને અમે ઘરે જયારે રહીને જેટલી સબ્જી છે તેટલા માટે કઈ કઈ વસ્તુ બનાવી શકીએ સારી વસ્તુ બના શકીએ એના માટે એક કુકિંગ વાળું અમે એક નવું ચેનલ ચાલુ કર્યું એના માટે યુટ્યુબ દ્વારા અને ઘણી બધી માહિતી મેળવી અને સાર એવો નવા નવા વિડીયો લાગતા ગયા તેના પછી અમારું ચેનલ મોન્ટઇઝી થઈ ગયું અને એમાંથી પૈસા વા પણ ચાલુ થઈ ગયા. તમે જણાવ પ્રમાણે એવું સારી એવી ઇન્કમ થવા લાગી તેનાથી સારો એવા વ્યૂઝ પણ આવતા છે અને ફેમસ પણ થતા ગયા આજે મારે વાઈફના એક એક મિલિયન થી વધારે ફોલો કરર્સ છે. તેનાથી એની સારી એવી સાઈડ ઈન્કમ થયા જ કરે છે. અને હું પણ મારી પોતાને નોકરી છોડી દેમ તો પણ અમારી વાઈફ ઘરે બેસીને આવું વિડીયો બનાવીને પણ સારા એવા પૈસા કમાઈ શકે છે એ ખૂબ જ સારી બાબત છે અને તેનામાંથી અમને ખૂબ જ ફાયદો થયો છે.
હા તમારી એકદમ વાત બરાબર છે અને તમારી વાત તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ થયો છે. ચાલો પાછા કોઈ વાર મળશુ.
હા ચાલો આપણેે બીજી કોઈ વખત વાત કરીશું.